છો.
મજામાં તમે કેમ છો?
બસ મજામાં તમને મારો અવાજ આવે છે?
હા આવે છે, તમને આવે છે મારો અવાજ બરાબર?
હા આવે છે આજે મેં તમને ગણેશ વિશે એમને ટોપિક વિશે તમને કહેવા માંગુ છું. ગણેશ હિન્દુના ધર્મના સૌથી પ્રિય અને આધનિક દેવતા છે. તેમને ભગવાન શિવ અને માતા પાર્વતી ના પુત્ર માનવામાં આવે છે, તેમના ભાઈનું નામ કાર્તિક છે. ગણેશજીની પત્નીનું નામ સિદ્ધિ અને રિદ્ધિ છે. તેમના ગજાનંન, લવ વિધતા અને વિજ્ઞાનિક જેવા વિવિધ નામોથી પણ બોલાવવામાં આવે છે. ગણેશજીનું મસ્તક હાથીનું છે, અને તેમનું શરીર માનવ જેવું છે. તેમના હાથમાં પાસ અંકુશ મોડક અને વસુમધા શોભે છે, તેમનો વાહક નાનકડો ઉંદર છે, તો તમને ખબર જ હશે કે એમના વાહન ઉંદર છે. અને તેમનું મસ્તક હાટી જેવું છે, અને તેમનું શરીર માનવ જેવું છે, એ તો તમને ખબર જ હશે હિન્દુના ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજા સાથે થાય છે. જયારે આપણા હિન્દુ સમાજમાં લોકો કઈ પણ શુભ કાર્ય કરવા જાય છે, ત્યારે ગણેશજીની મૂ તી રાખીને તેમની પૂજા કરે છે, તમને ખબર જ હશે કેમ કે ખાસ કરીને ગણેશ જીને જે મૂર્તિ રાખે છે, તેમના શુભ દુખના લીધે પ્રસાદ થાય છે, તેમના જે પણ પ્રસંન આપડો થાતું હોય તેમના માટે ગણેશજીની મૂર્તિ રાખ વામાં આવે છે, તમને તો ખબર હશે તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે કે આપણે અ હિન્દુ ધર્મમાં અ ગણેશજીને કેટલું માનવામાં આવે છે, ગણેશ જીની આપણેે જ્યાં બી કયા આપણેે કઈ કરવું હોય આપડે કઈ બી ફંક્શન કરવું હોય જેમ કે આપડે કઈ નવું ઘર લઈએ કઈ કઈ આપણે નવી જમીન લેતા હોય છે, કઈ બી આપણે નવી વસ્તુ કરતા હોય છે. તો આપણેે ગણેશજીની મૂર્તિ સ્થાપનામાં કરવામાં આવે છે. કઈ બી નાનકડી મૂર્તિની સ્થાપના કરીને એ લોકો પૂજા કરતા હોય છે, તે ગણેશથી ગણેશ ગણેશ ભગવાન થી જ આપણે શરૂઆત કરતા હોય છે, અ એ અ ભગવાનની પૂજા કરવામાં અને કેટલા મસ્ત સરસથી ગણે ગણેશજીની પૂજા કરતા હોય છે, અને જોઓ તો આપણા હિન્દુ ધર્મમાં તો ગણેશજી ને બોવ માનતા હોય છે. અને સાચી વાત છે, તમારી કે આપણે આપડા હર એક વર્ષે ગ ગણેશજી નો જે આવે ને તહેવાર એટલે બોવ એમ આનંદ થાય છે, કે ગણે ગણેશ ભગવાન નો તહેવાર ક્યારે આવે ગણપતિ ક્યારે આવે અને ક્યારે આપણે મૂર્તિ લાવીને મસ્ત આપણે સજાવીને ઘરમાં મસ્ત ડેકોરેશન મંડપ બાંધીને ડેકોરેશન કરીને કેટલું મસ્ત સજાવીને આપણે ગણેશજી ને બેસાડતા હોઈએ છેએ ગણેશજી ની પૂજા કરતા હોઈએ છે. ગણેશજીને સવારે સાંજે આરતી કરતા હોઈએ છેએ અને આપણે જોવ તો કેટલા બહુ મોટા પ્રસંગ બી થતા હોય છે ગણપતિઓ ના વખતે કે મોટા મોટા ગણપતિઓ બેસાડે છે હર એક ચાલીમાં છે જેમ કે હરેક બિલ્ડિંગોના હરેક બિલ્ડિંગોમાં છે જો જોવા મળે છે. અને હર એક જગ્યા માં મોટા મોટા ગણપતિ બેસે ચવામાં આવે છે સરસ મજા ત તેની પૂજા કરવામાં આવે છે. અને જે પાંચ દિવસ ના છે કોઈ દસ દિવસ ના હોય છે. કોઈ ત્રણ ચાર દિવસ ના ગણપતિ હોય છે તે કેટલા મસ્તી મસ્તથી આ જયારે વિસર્જન કરવા જતા હોય છે તો કેટલા મસ્ત થી ઉજવીને ગણપતિ બાપા ને લઈ જતા હોય છે કેટલા મસ્ત ડીજે છે. બડીજે રાખે ગણપતિ બાપા ને લઇ જાય ને ત્યારે પ્રસાદ ને એવું બધું ખાવાનું રાખતા હોઈએ છે. તમે શું કેશો?
હા તમે જે કીધું તે એકદમ બરાબર છે. ગણેશ ના મો જે ગણેશ ના તહેવાર જયારે આવે છે ને ત્યારે એ લોકો ધૂમધામ થી લઈને આવે છે. અને ધૂમધામ થી લઈને આવે છે તે લોકો જે સજાવટ રાખે છે એમને તેની સ્થાપના કરે છે. અને પંડિતજીને બોલાવીને એમની સ્થાપના ની શરૂઆત કરે છે આરતી, પૂજા, કરે છે અને બાળકોને પણ ખુબ જ મજા આવે છે. જયારે ગણપતિને દિવસ આવે છે કેમ કે ત્યારે એ લોકોને આરતી કરવાનો મોકો પણ મળે છે લડ્ડુ ખાવાનો મોકો મળે છે ને તમને ખબર જ છે કે ગણપતિ જેને લડું ખાવાનું પ્રખ્યાત છે ને એમને ખુબ જ ગમે છે. તમને ખબર જ હશે કેમ કે ગણપતિ ના દિવસે એ લોકો હા તમે જે કીધું કે દો દિવસ ના રાખે છે, ચાર દિવસ ના રાખે છે, પાંચ દિવસ ના રાખે છે, કોઈ આઠ દિવસ ના રાખે છે કોઈ આનંદ ચૌદસ ના સુધી રાખે છે. પણ જયારે ગણપતિ આવે છે ત્યારે ખુબ જ ભરેલું ભરેલું લાગે છે પણ જયારે વિસર્જનના ત પણ જયારે ગણપતિ જય્યારે જાય છે. ત્યારે એવું લાગે છે કે ખાલી ખાલી થઈ ગયું છે અને દુઃખો જેવા ટેવારે છે. પણ જેવી રીતના એ લોકો લાવે છે જે રીતના ધૂમધામથી લઈને આવે છે તેવી રીતના ધૂમધામથી પણ વિસર્જન કરવા જાય છે. ગણપતિના લોકો દર દિવસે સુધીના પોતાના ઘરમાં અને પગલાના ગણેશ્રી ની સ્થાપના કરે છે. દસ દિવસની શક્તિ ભાવના પૂજક પૂજા અર્ચના કરી બાદ અંત ચૌદશ રોજ તેમનું વિસર્જન કરવામાં આવશે ખાસ કરીને ખબર જ હશે કે અનંત ચોદશ ના દિવસે જે એમનું વિસર્જન થાય છે લાસ્ટ ગણપતિ વિસર્જન ના સમયે ભક્તો ગણપતિ બાપાના મોરિયા અગલા વર્ષે તું જલ્દી આના નારા લગાવે છે તમને ખબર જ હશે ગણપતિ બાપા મોરિયા આગલા દિવસ જલ્દી આના એમ કરીને એમના નારા ગાય છે. ગણપતિજી ના પૂજામાં દેવતાઓ લોકો એક પ્રકાર ન ઘાસ ઓપ્ટિક કરી ખુબ જ શુભ મનાવવામાં આવેશે તમને ખબર હશે એ ઘાસ નું પણ એમને ચરાવવામાં આવે છે એમના જે હા ચરાવે છે તેમનું અલગ થી ઘાસ પણ ચરાવવામાં આવે છે. તેમની પૂજા કરવાથી મનને શાંતિ અને આત્માનો શક્તિ પણ મળે છે. જયારે આપડણે પૂજા કરીએ છીએ ગણપતિ બાપાને ત્યારે આપણે જીવનમાં બહુ શાંતિ જેવું લાગે છે. અને મન પણ શાંત થઈ જાય છે. તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે કે ગણપતિ આવી ત્યારે કેટલા મસ્ત આપણે અ પૂજા કરતા હોય એ છે અને બધા નાના નાના છોકરાઓ બી જુઓ ને કેટલા મસ્ત મજાને એ લોકોને લાગતા હોય છે ગણપતિ. ના ના છોકરાઓને તો વધારે એમ ગમતા હોય છે ગણપતિ બાપા. કે ગણપતિ બાપા આવ્યા ને એ લોકોની જે જે કાર કરે ગણપતિ બાપ્પાના નારા બોલાવે છે. છોકરાઓ અને જોવો ને એ લોકોને વધારે આરતી ના સમયમાં કેટલો મસ્ત આનંદ થતો હોય છે, જયારે ગણપતિ બાપા ની આરતી કરીએ ત્યારે. અને ગણપતિને આપડે લડ્ડુ ચડાવીએે અને પ્રસાદ માં બી આપણે લડ્ડુ આપતા હોય ને. તો નાના નાના કોયરાઓને બી બહુ મજા આવે અને બવ એકદમ સારું લાગે એ લોકોને. એ ગણપતિ નો પ્રસાદ આપણે ખાવા મળે છે અને બહુ આનંદ થી એ લોકો પ્રસાદ લેતા હોઈએ છે અને ગણપતિને આપણે ભોજન જે બનાવીએ છીએ ને ઘરમાં જેમ કે શાક છે, પૂડી છે અને લાડવા છે. મોદક છે એવું બધું આપણેે ગણપતિને અ અ ખાવામાં આપણેે ચડાવતા હોઈએ પ્રસાદ પૂજા કરવાની ટાઈમે અને ગણપતિ એટલે તહેવાર એટલે બહુ સારો અને બહુ મજાનો હોય છે. અને ગણપતિ ના ગણપતિ નો દિવસો એટલે કેટલા આનંદ થી આપડે એટલે કેટલા સારા થી અને કેટલા આનંદ થી સૌથી બનાવતા હો અહી છે સાચી વાત છે તમારી કે જયારે ગણપતિ જાય ને એ ટાઈમે કેટલું દુઃખ જેવું લાગે એમ કે. કે આપડે કેટલા ઉત્સધ થી ઘરે લઈને આવતા હોઈએ છીએ એમની મૂર્તિને. કેટલે મસ્ત સજાવતા હોઈએ છેએ ઘરે અને કેટલું મસ્ત ડેકોરેશન કરીને આપણે બેસાડતા હોઈએ છીએ કેટલી આપડે જયારે ગણપતિને બેસાડી અને કેટલા આપણે પાંચ દિવસ ના રાખવા હોય તો આપડે દસ દિવસ ના રાખવા હોય તો આપણે ગણપતિ બાપાને પાસે કેટલી સાફ સફાઈ બી રાખીએ છીએ અને પૂજા કરતા હોઈએ છે. પૂજા કરવાની ટાઈમે એ બી કેટલું ધ્યાન આપવું પડે છે ગન પતિ બાપા ને તેમને આરતી કરવાના ટાઈમે આપણે ટાઈમ ટાઈમ ટુ ટાઈમ આરતી કરવી જોઈએ, ભગવાનને પ્રસાદ ચડાવવો જોઈએ. અને તમને ખબર છે દીવો ભી અખંડ રાખવામાં આવે છે ગણપતિ બાપાનો કે દીવો બી નહી ઉલા જોઈએ રાતના બી રાત દિવસ આપણે તેની પૂજા કરતા હોઈએ છે. અને જેના ઘરમાં તો ગણપતિઓને એટલા મસ્ત આનંદ અને કેટલી મસ્ત મજાથી એ દિવસો એ લોકો નીકળતા હોઈએ છે અને ગણપતિ બાપાનો જે દીવો હોય ને એ કેટલો રાત અને આખો દિવસથી સળગાવવો પડે છે. કે એને ઓલાવવા નહી દેવાય, તમે શું કેહેશો આ વિશે?
હા તમે જે કીધું તે બરાબર છે. ગણપતિને મોડક એટલે ખુબ જ પ્રિય છે એમને ખુબ જ ગમે છે. ભાવના સુદ ચોથા ના દિવસે ગણેશ ચતુર ના તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખુબ જ ઉત્સવથી મનાવ આવે તમને ખબર જ હશે કે મહારાષ્ટ્રમાં એમને ખુબ જ મનાવવામાં આવે છે. લોકો આ પવિત્ર તહેવારને પોતાના ઘરમાં દાદા ની માટી ની મૂર્તિ સ્થાપની કરે છે એટલે ખાસ કરીને એ લોકો છે ને માટીની પણ મૂર્તિ રાખવામાં આવે છે. અને સવારે સાંજ આરતી, ભજન અને પૂજા અર્ચના કરવામાં આવે છે સવારે સાંજ એમની પૂજા આરતી બધું કરવામાં આવે છે. દસ દસ દિવસ સુધી ચાહકો ભક્તિઓના રંગોમાં રંગાઈ જાય છે. અને ગણપતિ બાપા ના મોરિયા ના નારા ગુંજે છે દસ દિવસ સુધી એમને ભક્તો એ લોકો ખોવાય જાય છે. જયારે ભી એમને મૂર્તિ લાવે ગણપતિ બાપા આવે છે ત્યારે ભક લોકો ખાસ તમને ગણપતિનાથ ના જોવા મળશે રાત સુધી પણ એ લોકો રહે છે સવારે ઉઠીને એમના દર્શન કરીને પૂજા કરીને ફૂલ આ તે એ બધું શંગાર કરીને એમને આરતી પૂજા કરીને દસ દિવસ સુધી એમના સાથે રેવામાં આવે છે તમને ખબર જ હશે ભગવાન ગણેશજી નું સ્વરૂપ આપણાને શાંતિ અને ભાવચારા ના સંદેશ આપે છે તેમના મોટા કાન આપણેને વધુ સાંભળવાનું અને ઓછું બોલવાનું સૂચવે છે તેમની નાની એકમતા અને દુષદૃષ્ટિની પ્રતીિક છે ગણેશજીની પૂજા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વસ્તા હિન્દુને ધ્યારે કરવામાં આવે છે આપડ જરૂરી નથી કે આપડ ભારતમાં થાય છે લોકો વિદોષમાપન કરે છે કેમ કે ગણપતિ નું ખાસ કરીને ગણપતિને ખૂબ જ માને છે બધા તેમની ઉપવાસની મનને શાંત અને શુદ્ધ મળે છે હિન્દુ પરાકની કથાઓ અનુષ વેદ અંગે ગણેશજીની પાસે મહાભારત લખાવાનુંું હતું ગણપતિ દાદા તમામ ના કસોટી હરી લઈ છે અને ભક્ ના જીવનમાં ખુશી લાવશે જયારે ગણપતિ આવે છે તેમના દુઃખ કોઈના પણ દુઃખો હોય છે તે બધા લઈ લે છે ને એમના જીવનમાં સુખ શાંતિ આપે છે આ ઉત્સવને સમાજમાં લોકો એકતા કરવાનું અને નહી શુદ્ધ કેરવાનું કામ કરે છે દર વર્ષે ગણેશ મહોત્સવમાં આપની સંસ્કૃતિ અને પરંપરાતા જીવત રાખે છે ગણપતિ દાતાની કુ ની આપનું જીવન હંમેશા પ્રકાશી રહે છે આપણે સૌને તેમને આદર્શ્યો અને શિક્ષાઓ જીવનમાં આપવાનું જોયું છે તમને ખબર છે કે હશે ગણપતિ જય્યારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ જીવનમાં આપણને જવું લાગે છે તમને મેં કીધું તે તમને કેવું લાગ્યું
બહુ સારું લાગ્યું તમને મને જે આ બધી ગણપતિ વિશે માહિતી આપી
થેન્ક યુ